હલો
હા કેમ છો?
જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હ અ બિલકુલ હું પણ મજામાં છું બીજું ચું શું ચાલી રહ્યું છે.
બસ આ સારી આદતો આમ કે ને કે સારી આદતો વિશે મેં મારી મમ્મી સાથે તેમણા થોડી ચર્ચા કરી.
બિલકુલ આ તો બહુત સ હા હા બિલકુલ સાચી વાત છે આ તો બહુ સારી વાત છે કે આપણને આપણા જીવનમાં સારી આદતો નુ વિકાસ જરૂરથી કરવો જોઈએ આપડે જયારે સારી આ બાબતો ન આપણા જીવનમાં વિકાસ કરીએ છીએ. તો આપણે સફળ થઈએ છીએ શિસ્ત બન અને સ્વસ્થ બનવામાં આપણને ખૂબ જ સારી મદદ કરે છે આપણે શિસ્તપૂર્ણ જીવન જીએ પછી સ્વાસ્થ્યમાં આપણે સુધારો થાય છે આપણને સફળતા મળે છે પછી આત્મવિશ્વાસ વધે છે અને સા રા સંબંધો બને છે તો આપણે કહી શકાય કે જો આપણી જીવનમાં આપણે સારી આદ તો નુ વિકાસ કરીએ તો આપણે અ આપણા સારા જીવન માટે એક બહુ અનુકૂલ સાબિત થાય છે.
હા એ તો તમે સાચું જ કીધું. કે સારી આદતો વ્યક્તિના જીવનને સફળ સ્વસ્થ અને સુખી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બાળપણમાં પડેલી સારી આદત તો આખા જીવન દરમિયાન વ્યક્તિને યોગ ગ્ય માર્ગ પર આગળ વધવામાં મદદ કરે છે સારી આદત તો વ્યક્તિના સ્વભાવ વ્યક્તિત્વ અને અ ચારિત્ર્યને પણ ઉત્તમ બનાવે છે.
બિલકુલ સાચચુ કહો છો કોઈ પણ વ્યક્તિના વિકાસ માટે એની જે આદતો એ બ સારી હોવી જોઈરી જો આપણે આપણા એક બાળકમાં આપણે જોઈ કે કે એમાં અ સવારે સ્કૂલે જાય છે આમ નાનો હોય છે ત્યારે તો આપણે એને તેવ પાડી છે કે એને અ બ્રશ ધીરે ધીરે બ્રશ કરવાની આદત પાડીએે છીએ સ્નાન કરવાની પછી જયારે પણ એ બાથરૂમ માંથી બહાર બાર નીકળે પછી ફરીથી એને સારી રીતે હેન્ડવોશ કરવા અને કેટલા બધી એવી આદતો છે જે આપણને જોઈને ધીરે ધીરે એ પોતે પણ એના પ્રત્યે પ્રામાણિક બની જાય છે અ કે ક્યારે પણ મટકા માંથી પાણી લેવું હોય તો આપણે એને હાથ ધોઈને પછી આપણે માટલામાંથી પાણી લેવું આ બધી બા બાબત તો એની કહીની શીખવાડવી નથી પડતી જયારે એ આપણને જોવે છે તો એ હું જાતે જ શીખી લેજો તો આપણે એની અંદર સારા મૂલ્યોનો વિકાસ કરવા માટે આપણે પોતાને જયારે રે આપને આપણામાં જે સારા અ ગુણો હશ તે એ જોઈને એ એ જાતે પણ શીખી શકે છે તો એના માટે આપણને પોતે પણ એવા સારા ગુણો નુ વિકાસ આપણામાં કરવું જરૂરી બની જાય છે
હા એ તો તમે સાચું કીધું કે આપણે સેવા અ સવારે વહેલા ઉઠવું નિયમિત કસરત કરવી પછી સમયસર અભ્યાસ કરવો પછી સ્વચ્છતા જાળવી વડીલો નુ આદર કરવો અને સત્ય બોલવું જેવી આદતો ખૂબ જ સારી ગણાય છે આદતો વ્યક્તિમાં શિસ્ત જવાબદારી અને આત્મવિશ્વાસ વિકસે છે અને જે સારી આદતોના કારણે વ્યક્તિનું ત્રીસા શારીરિક અને માનસિક એ સ્વાસ્થ્ય પણ એકદમ સારું રહે છે અને નિયમિત વ્યામ પૌષ્ટિક આહાર અને પૂરતી ઊંઘ આપણા શરીરને તંદુરસ્ત સ્વસ્થ રાખે છે સ્વચ્છતા જાળવવાથી અનેક રોગોથી પણ આપણે બચી શકીએ છીએ
હા બિલકુલ એ તો તમે એકદમ સાચી વાત કે સવારે વહેલા ઉઠવું નહાવું અ આપડી સારી રીતે દિનચર્યાની શઆત કરવી અ જેમકે દાંત સાફ કરવું સ્નાન કરવું અને બધા સ્વચ્છતાની આદતોનું વાત કરવુ એ તો ખૂબ જરૂરી છે એના સાથે આપણે ભોજન માટે પણ અ સમયસર આપણને ભોજન કરવું નિયમિત અભ્યાસ કરવો કોઈ પણ વસ્તુની આપણે કોઈ પણ સ્કીલ શીખતા હોઈએ તો એના માટે પણ આપણે અસ સારો સમય અ કાઢવો આપણી જવાબદારીઓ સારી રીતે નિભાવી અ આ બધી જ આપણે સારી આદતોના વિકાસમાં જ આવે છે અને હૂ કેટલા એના બધા લોકો જયારે આપણે અ સારું વર્તન કરીએ છીએ તો એ આપણા માટે આપણા આ પ્રત્યે પણ એમનું જે અમ એમની જે લા એમની જે ક કદર હોય છે એ વધી જાય છે તો આપણે આપણી ક કદર વધારવા માટે પણ આપણે આપણા આદતોમાં સારા આદતો નુ વિકાસ જરૂર કરવું જરૂર જોઈએ સમાજમાં માન સમાન મેળવવા માટે આપણને પહેલાથી જ આપણી આદતોમાં સુધારા ઉઘાર કરવો જોઈએ તો જ આપણે આપણી સમાજમાં સારું સ્થાન મેળવી શકીએ
હા એ તો તમે સાચું કીધું અને વિદ્યાર્થીઓ માટે તો સારી આદત તો ખૂબ અ આમ વિશેષ મહત્વનું છે સમય નું આયોજન પછી નિયમિત અભ્યાસ અને શિક્ષકો નો આદર કરવાથી તેઓ અભ્યાસમાં સફળતા મેળવી શકે તે છે સારી આદતો ભવિષ્યમાં સારા નાગરિક અ બનવામાં પણ મદદ કરે છે અને સારી આદતો નો વ્યક્તિ અ સમયને સલ વૃક્ષ શીખવે છે અને ખરાબ આદતોથી દૂર રહે છે વાવે આ આ આવી વ્યક્તિ અ સ આમ સમજવામાં એસ સંવાન મળે છે અને બીજાઓ માટે પણ એ પ્રેરણાદાયક બને છે
બિલ બિલકુલ સચું તો ત કોઈને મોટાઓને આદર આપવો કોઈ જરૂરિયાતમ મદદ કરવી પછી સત્ય બોલવું આમ લોકો મતલબ સત્ય બોલવાથી લોકો ન વિશ્વાસ આપણા ઉપર સારો બને છે અ પછી સ્વચ્છતા રાખવી અને શાંત શાંતિથી કોઈ પણ ડિસિઝન લેવું હોય તો આપણે શાંતિથી લેવું ઝગડો ન કરવો અ આપડે જે નિયમોનું પાલન કરવું સમાજના જે નિયમો છે એમનું પાલન કરવું પ્રેમ અને એકતા જાળવાઈ રાખવી પછી અ કોઈના સાથે ભેદ ભાવ નહી કરવો આપ આપણી સારી આદતો આદતોનું જ પ્રતિક છે તો આપણે સમાજમાં સારી આદત ના વિકાસ માટે આપણને પ્રગતિશીલ બનવા માટે આપણે આ બધા રીતે આપણને પ્રયત્ન કરવો જોઈએ લોકો સાથે સાચું બોલવું કોઈના સાથે ઝઘડો ના કરવો અ વગર હિસાબ થી કોઈ પણ પ્રકારની અશાંતિ ન ફેલાવી આ બધી જ સારી આદતોમાં આનો સમાવેશ થાય છે
હા એ તો તમે સાચું કીધું જોકે આ જે અ સારી આદતો વિકસવામાં સમય અને સતત પ્રયત્નની જરૂર પડે છે પરંતુ આપણે એકવાર તે જીવનનો ભાગ બની જાય પછી જીવન વધુ સરળ અને સફળ બને છે આપણું
આપણામાં સારી આદતો ન વિકાસ એ ગુનાહને બી દૂર કરે છે આપણે જોઈએ છે કે કેટલી જગ્યાએ કે છોકરી છોકરાઓને છેડતી અને એવી બધી સમસ્યાઓ થાય જયારે આપણે છોકરાઓમાં પણ અ સારા પ્રતિમાનો ન વિકાસ કરીએ તો આવી સમસ્યાઓથી પણ છુટકારો પામી શકે એ છે તો આપણને આવા સારી આદતોનો વિકાસ માણસના પ્રગતિ માટે તો સારું જ છે પણ સમાજના પ્રગતિ માટે પણ બહુ જ મોટો રોલ ભજવે છે
હા એ તો તમે સાચું જ કીધું અને આજના સમયમાં તો મોબાઈલ અને સોશિયલ મીડિયા ન યોગ અને મર્યાદિત ઉપયોગ કરવો પણ એક ખુબ સારી આદત છે વધુ પડતો મોબાઈલ કાતો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરીએ તો આપણા અભ્યાસ અને સ્વાસ્થ બંને પર આમ કેને કે અસર થઈ શકે છે અને સારી આદત તો મા વ્યક્તિના જીવનને જ નહીં પરંતુ પરિવાર અને સમગ્ર સમાજને પણ વધુ સુખી અને પ્રતિક પ્રતિકશીલ બનાવે છે એક સારી આદત અને સારા પરિવર્તનો લાવી શકે છે
બિલકુલ સાચું કહો છો કે સારી આદત સમાજમાં સારો બદલાવ લાવી શકે છે જો આપડે સારી આદતોનું વિકાસ કરીએ તો આપણને કોઈ પણ પ્રકાર ન નુકસાન કે સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે આપણે આપણું જીવન સાદગીથી અને સારી રીતે અ વિતાવી શકીએ છીએ અને સમાજમાં જે અ સમસ્યાઓ આજની સમસ્યાઓ જે ઉદભવી રહી છે એટલે આ બધી ચોરી ચકારી પછી કોઈ પણ એવી પ્રકારના જે મોટા મુદ્દા મુદાઓ જે જોઈ શકીએ છે હિંસા એ બધા આ બધા થી આપણે બચાવ કરી શકીએ છીએ જો આપણે સારી આદતોનો વિકાસ કરીએ તો
હા એ તો તમે સાચું કીધું અને જોવુંઓ ને અંતમાં તો આપડે એટલું જ કહી શકાય કે, સારી આદતો, સફળતા અને સારા વ્યક્તિનો છે. તેથી દરેક વ્યક્તિ એ બાળપણથી જ, સારી આદતો અપનાવી જોઈએ. અને જીવનભર તેનું પાલન કરવું જોઈએ. અને તે, એ જે સારી આદતો અપનાવે છે. કારણ એનાથી આપણું જે વ્યક્તિ છે. ભવિષ્ય ઉજ્જવળ બને છે. અને જે સારા સમાજમાં એનું નિર્માણ માટે પણ મોટુ, ખૂબ જ જરૂરી છે. એટલે સમાજના નિર્માણ માટે પણ, એ ખૂબ જ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે, આ વિષય પર ચર્ચા કરીને બહુ જ સારું લાગ્યું. અને આપણો પ્રયત્ન રહેશે કે, આપણે આપણા અંદર સારી આદતો ન વિકાસ કરી જેનાથી, આપણો પણ સારો વિકાસ થાય, અને સમાજનો પણ સારો વિકાસ થાય. તો ચાલો, આપણેે આજથી જ નવી અંને સારી ટેવો વિકા અને કોશિશ અને પ્રયત્નો જારી રાખીશું.
હા એ તો તમે ખુબ સાચી વાત કીધી, તો મને પણ તમારા સાથે આ વિષય વિષ પર વાત કરીને, ખૂબ જાણવા મળ્યો, અને ખુબ નવી નવી બાબતો શીખવા પણ મળી. અ તો ચાલો પછી, આપણે મળીને વાતો કરીએ.
હા હા જય શ્રી કૃષ્ણ!